હ
હા અવાજ આવે છે ને?
હા આવે છે આવે છે. શું કરતા હતા આજે?
કઈ નઈ અત્યારે છે ને તો પેલી નાના બાળકો મા તે નાની નાની ગોદડીઓ બનાવતી હતી.
બે તો બરાબર કામ છે.
હા તો ઘરે બેઠું શું કરવું જો. એના માટે લાવો ને એમ ઓર્ડર હતો. નાના બચ્ચા લોકો ના ગોદડા બનાવવાના નાના બાળકો તો એ એનું કામ કરતી હતી. મારો ટાઈમ પાાસ પણ થઈ જાય છે હા અને બે પૈસો પણ નીકળી આવે છે.
યાર મારા ખ્યાલથી તમે જે કરો છો ને એ ખૂબ સારું કેવાય કારણકે સ મજો તમે માત્ર એટલે કે એકના કમાવા પર બેસી રહો કે નઈ એ કમાવશે તો હું ખાઈશ ને ઘરમાં એનાથી જ આવશે તો એ બરાબર નથી.
એ તો સાચી વાત છે તમારે હા
ને એ બરાબર વાત નથી કારણકે એક જ ના કમાવાથી તો ક્યારે પણ આપ નઈસ આજે આજનો કારણ હા
મારા ઘરવાળા છે ને એ છે ને એને એવું કે સ્ત્રીઓનો પૈસો વાપરવો સારું નથી એ પૈસો નથી લેતા મારી તનો એમને કવ હું મદદ કરું મદદ પેઠે લેતા પણ છે પ પાછા મને રી તન કરી જય અને એમાં હું પણ બોવ હોશિયાર છું હા હું તો પૈસા આપું છું અને વ્યાસ પેઠે પાછા લઈ લવ છું કે પાનસો રૂપિયાના હજાર રૂપિયા થાય છે એમ
સારી વાત છે એ તો તમે એટલે કે મજાક ને મસ્તીમાં બધું લઈ લેવ છો બધું કરી લેવ છો પરંતુ જયારે એવું બન બનતું હશે કે એટલે કે એવું બન્ત આજે તમારી પાસે છે ને તમે કરો છો ત્યારે આપી દેતા હોવ છો પરંતુ જો તમારી પાસ તે નહીં હોય ને એટલે કે એમને કોઈ કામ લા આવે ઘર પર કોઈ પણ કામ લાગે તો કોઈની પાસે માંગુ પડે અને ઘરના પાસે થી માંગી લઈએ તો તે તે બરાબર બનીજા પરંતુ કોઈના પાસેથી માંગીએ તો આપડી એ પણ જાએ કે હા એ એ લોકો એ માંયગુ છે. અને બીજું એ પણ જો આપણે એને નહીં આપી શકીએ તો એમાં પણ આપણું એ એટલે કે નઈ સારું લાગ્યું
હા એ તો તમારી સો એ સો ટકાની સાચી વાત હા એકબીજાનું અમે ચલવી લઈએ ઘરમાં કે એમને જરૂર હોય તો એ મારી પાસે લઈ લે એમના જ પૈસા હોય છે મને મુકવા આપતા હોય છે અમુક પૈસા ને મારા પૈસા અમુક હોહી છે તો આમ તેમ મારે કંઈ મારી ફ્રેન્ડ લોકોને મારી બહેનને માર મમ્મીને બધાને કોઈને પણ જરૂર હોય છે તેમાંથી એમ એમને આપી દવ છું.
એ જ
પછી એમના પૈસા આવે એ મારી બચત રઈ છે કે કાલ ઊઠીને અમને જ કામ આવેને કાણ કે માણસોના હાથમાં પૈસા પડે તો બધા આમ તેમ એ લોકો જતા રેય બધા ફ્રેન્ડ લોકો ભેગા થાય તા બોવ એ લોકો ખર્ચો કરે એના માટે મેં એમને માપના જ પૈસા આપું છું કે વધારે પડતો ખર્ચો નઈ કરવો આપણને કાલ ઊઠીને આપણને પણ પૈસો જોઈએ ને ગમે ત્યારે પૈસા વસ્તું એવું છે કે આપણને જરૂર પડી જતી હોય છે.
એ જ વાત છે ને કારણકે પૈસો તો ચાલે નઈ એ પહેલી વાત તો એ જ છે. હવે એનું ક્યારેક કામ લાગી જાય હા ક્યારે કામ લાગી જાય એનું આપડે કઈ ખબર થોડીને છે વરી એટલે આપણને એ વાત ન ધ્યાન રાખવું જોઈએ કે એ કોઈ પણ રીતે છે ને એટલે એટલે કોઈક પૈસા નું કામ લાગે કે એવું કોઈક વસ્તુ થાય ભવિષ્યમાં તો આપણને એ વસ્તુ કામ લાગી શકે અને બચત કરવી તો આજના સમયમાં ખુબ જ જરૂરી છે
કારણ કે મોંઘાઈ નો જમાનો છે પૈસા નું કામ એક કોઈ જોઈ નથી થી આવું છે કે ક્યારે લાગી જશે એટલે મારા ખ્યાલ થી તો છે ને આપણને હંમેશા પૈસા તો આપણી સાથે રાખવા જ જોઈતા હોય છે
એ તો સાચી વાત અત્યારે પણ તો અ હું બીમાર હતી ને ત્યારે મારી પર પૈસા નોતા એકદમ ખાલી થઈ ગયેલા તમારા ઘર વાળા પણ ઘરે જતા બહ તકલીફ વેઠવાનો સમય આવ્યો ત્યારથી પછી અમે બંને સમજી મળીને પૈસો બચાવો મેં કે કાલ ઉઠીને આપણે કોઈ પર હાથ તો નહી લાંબો કરવો પડે કે ભાઈ તું મને પૈસા બેન તું મને પૈસા આપ એવું કોઈને કેવું તો ના પડે ને આપણી બચત આપણને કામ આવી જાય
સાચી વાત છે તમે જો વાત કહી તે મને ગમી કારણ
હમ
જો આપડે કોઈના પાસે માંગવા જઈએ અને બધું કરીએ તો એનાથી આપણ આપણ પણ એ લોકો ક્યારેક ક્યારેક આજના સમયમાં એટલે કે એવું થતું હોય છે કે આપણને જ એટલે કે અ બદનામી થાય ને બધું થાય કે હા નહી આ લોકોની પાસે પૈસા નથી કારણ કે અને કેટલાક લોકો સરમંદડગી ના કારણે પણ કોઈની પાસેથી માંગતા નથી તો આપણે જ્યારે કારણ કે આપણે આજના સમયમાં આપાતકાલે એ કોઈ જોઈ નથી આવ્યું છે ક્યારે પણ કોઈ પણ વસ્તુ આવી શકે છે ને થઈ શકે છે તો એટલા માટે જો આપડે હા બચત કરી રાખતા હોય તો આપડે જો કોઈક એવી ગંભીર બીમારીઓ કે મોટી બીમારીઓ આવી જાય તો આપડ કોઈની પાસે માંગવું તો નહી જવું પડે ને આપણી પાસે બચત ખરી ને તો એનાથી આપણે જઈને લઈ શકીએ છીએ ને બધું આપણું એટલે કે બચત ને બધું કરીહી શકીએ છીએ અને તેનાથી આપણું એટલે કે કામ પણ થઈ જશે અને કોઈક એવી પણ બાબત પણ નહી થશે કે આપણને મુસીબત માં આવી જાય
હા એ તો સાચી વાત છે તમારે હા સોયેસો ટકાની સાચી વાત કારણ કે અમારી પર તો બહુ વીતેલું છે એટલે પછી ત્યારથી એમ એમને કીધું કે બે પૈસો બચાવો ને હું પણ આમ તેમ કામ કરી લઉં છું ઘર ભેગું તો કેવું બે પૈસો બચી જાય તો અમને એન્ડ ટાઈમ પર એ જ કામ આવી જાય છે કોઈની પર કારણ કે આપડ સગા વાહલા પર માંગવા જઈ તો આજે નહી તો કાલે એ પાંચ બધા ભેગાઓ એ ત્યાં આપણને બોલવાના તો છે ભાઈ આટલા ટાઈમ થઈ ગયો આટલો સમય થઈ ગયો તમને મેં પૈસા આપ્યા તા એ મને આપ્યા નહી ચાલ આપણે એક રીત આપી પણ દઈએ પણ એ એનું છે ને એહેસાન ચતાવતા રહી છે કે આમને મેં મદદ કરી હતી આમને મેં મદદ કરી હતી ને એ સાંભળવું ખરાબ લાગે તમે કોઈને આપો મૂકો તો એ ખબર બી નહી પડવા જોઈએ એ રીતે એમની મદદ કરો પણ અમુક લોકો હાવ એવા હોય છે ને કે એમ પોતે પોતાનું માન સમાન વધારવા માટે આવા બધા નાટક કરતા હોય છે એ આપણને નથી ફાવતું
સાચી વાત છે એટ એટલા માટે તો મારું તો એવું જ માનવું છે કે આપણી પાસે તો હંમેશા બચત હોવી જ જોઈએ કારણ કે જો હવે જો બાળકો છે તો હવે એમને ઉચ્ચતર શિક્ષણ શિક્ષણ માટે કે કઈ પણ કામ માટે એ પૈસા આપણે કામમાં આવી શકે છે હવે જો બાળકોને ભણાવવું હોય અને આપણી પાસે કોઈ પણ બચત તો ના હોય તો તેના બુક ને સ્કૂલની ફીસ ને બધું તેનું ત્યાં સુધીનું ભાડું તો તો બધું ક્યાંથી આપણે આપવાના એટલા માટે આપણે પાસ બચતો હોવી એ ખૂબ જ જરૂરી બાબત છે અને ખૂબ જ જરૂરી છે અને આપડે જોઈએ છે કે કેવી રીતે લોકો એ બચાવીને રાખે છે અને અ પોતાની કોઈ પણ વસ્તુ છે તો એને બચાવીને રાખે છે અને એ પણ કરી રાખે છે કે નહી એ મને પછીથી કામ લાગશે તેના માટે લોકો એ સોના કે ચાંદી કે કોઈ પણ જમીન લઈને તે વસ્તુ નુ અરે એટલે કે ત્યાં ઇન્વેસ્ટ કરતા હોય છે ને પાછું તેનું કામ લાગી શકે છે કારણ કે સોના અનેને ચાંદી ને બધુંનું જામ છે છે દિવસે ને દિવસે વધી રહ્યું છે એટલા માટે લોકો ત્યાં ઇન્વેસ્ટ કરવાનું વધારૂ સારું એટલે કે અનુભવ રાખતા હોય છે
એવું છે ઇન્વેસ્ટ કરવું મતલબ કે એમ ખરી વસ્તુ ખરીદી લેવી એવું
હા એટલે એ વસ્તુ એનાથી ખરીદી લે છે તો તે એમાં ઇન્વેસ્ટ થઈ રહ્યું છે એ એટલે કે બચત તેનાથી કરી રહ્યા છે
હા સાચી વાત છે એ તો તમારી
આજના હા આજથી પંદર ને વીસ વર્ષ પહેલા જે થયેલું તો સોનું વીસ હજાર ને પચીસ હજાર માં કદાચ એ હતું પરંતુ આજના સમયમાં જો આપણે જોઈએ તો સાઈઠ હજાર ને અ સોનું પચાસ હજાર ને એવું બધું થઈ ગયું છે
હા એ તો સાચી વાત છે
જમીનો આજથી પંદર હું તો એક વર્ષ પહેલા ની વાત કરું પંદર થી વીસ સુધી જાઉં બી નહી કારણ કે મને એવું લાગે છે કે જો વ્યક્તિને ક્યાંય પણ અરે રોકાણ કરવું હોય ને તો સૌ પ્રથમ એને જોઈએ પર એ કારણ કે જમીન જે છે તે સૌથી વધુ આપણને નફો આપી દે છે, મને એવું લાગે છે, કારણ કે હવે જો એક વર્ષ પહેલાની આપણે જો જોઈએ ને અ એક વર્ષ પહેલાની જો આપણેે જમીનનું કામ જોઈએ તો તે કદાચ પંદર કે વીસ લાખ હતી પંદર લાખ હતી સોરી પંદર લખ હતી પરંતુ અત્યારે જો એક વર્ષ પછી આપણે જોઈએ તો એનું દામ વીસ વીસ લાખ થઈ જાય. એટલે કે એક જ મહિનામાં પાંચ લાખ થી એવું બધું વધારે થઈ જાય છે, એટલે સૌથી વધુ અ આપણને અ સારું છે કે આપડણે એમાં ઇન્વેસ્ટ કરીએ.
એવું છે એ તો સારું છે તમે મને આટલી સમજણ આપી તો, અત્યારે હું પણ એવી જ મારા ને કેવા, કે આપણેે પણ એમ આવી એમ તો પૈસા મૂકીએ એ પણ કઈને કઈ મુસીબત આવ્યા કરે, એના કરતાં આપણે, સાઈટ માં આવી રીતે ઇન્વેસ્ટ કરી દઈએ. કે આપડો પૈસો બચત થઈ જાય.
એજ ને,
ના ના મારે પણ હવે એવું જ કરવા જ પડે ત્યારે મેળખાય બાકી તો પૈસો તો,
પરંતુ આજના હા આજના સમયમાં તો ખુબ જ, જરૂરી છે એ બધું ચાલો આપડે પાછું એ વિષય પર, વાતો કરીશું અને ઇન્વેસ્ટ કરતા રહીશું કારણ કે, આજનો સમય ખુબ જ એવું આવી ગયું છે, કે આપણને તેના માટે ખુબ જ જરૂરી છે, કે આપણે ઇન્વેસ્ટ કરીએ અને, અને એ બાબતનું આપડણે ધ્યાન રાખીએ કે, આપણી પાસે કોઈના પાસેથી આપણે માંગવાની જરૂરત નહી પડે. ચાલ આપડે પાછું વાતો કરીશું.
ઠીક ઠીક ચાલો ચાલો.